હા, અવાજ આવ્યો. અવાજ આવે છે.
હા, હા, આવ્યું. હમણાં આવ્યુ. હા, હા, આવે છે, આવે છે.
અવાજ આવે છે ને, હા બરાબર.
હા, હા, આ તો આ કદાચ પહેલા નેટવર્ક નો પ્રોબ્લેમ હતો. શરૂઆતમાં એવું થાય. બસ, આ બેઠી જ છું જો. જમીને બેઠી છું હવે, અત્યારે તો શું ઘરે જઈને. થોડું ટીવી બીવી જોઈશું એમ.
હમ, બરાબર. તબિયત કેવી રહે છે અત્યારે?
હમ. સારી જ છે જો ને. હમણાં બે દિવસ પહેલા આ કંઈક વધારે ખાવામાં આવે ને. તી વસ્તુ તો પછી મને પેટમાંને એવું દુઃખે એવું. એટલે હમણાંનું તમે વિચાર્યું છે કે, રોડ ડેલી એક કલના આતા મારો છો કેટલા?
હા. બરાબર, હમ. હમણાં વાતાવરણ એવું હોય એટલે થોડું થાય જ.
એ વાતાવરણ એવું અને પાછું આપડે હવે. આ વેકેશનમા, એમાં આપણે શું કરવાના ઘરે બેઠા જે હોય, એ ખાખા કરીએ પેલું તો કોલેજમાં હઈએ, તો બપોરનુ તો ખાવાનુ એવુ જ કક, નાસ્તો વાસ્તો કર એટલે રાતે જ ખાઈએ એટલે બધું જળવાઈ, રહેે પણ અત, તો મમ્મી બસ જે જે બનાય છે, આ નસ તો કરીને પછી પાછું બપોર કશું, બનાવે તો ખાઈએ એવું બધું એ એવું થઈ. જાય આપ પો છો, જીવ એમ
હા, એટ ધ્યાન રાખવું પડે મેં પણ જો સલાડ સંભળી ને સલાડ ખાવાનું રાખું છું. મને પણ થોડું એવું લાગે છે, એટલે
સાચી વાત છે. અને હું તો એવું જ કહ કે આ બધા જીને, તે બધું ખા, ખા કરે આ બધા ના છોકરા, કેટલું એમનું ઓવર વટ હોય છે. પણ આ બધું વધારે પડતું ફાસ્ટ ફૂડ ને એવું બધું ખાયને, એના કારણે થતું હોય, એવું લાગે
હા, સાચી વાત છે.
પાછી એમને કેવું કરી દીધું, કે બધી બહારની વધારે પ્રવૃતિઓ છોડીને ઘરમા જ લોકો વિડીયો ગેમ ને એવું બધું રમ્યા રાખે, ફોનમાં બધું કર રાખે આખો દ મોટા ભગનોો ટાઈમ એમનો ફોન જોડો જ પસાર કરી દે, તે શું થાય એવું જ થાય ને
હા, એક જ જગ્યાએ બેસી રહેેવાનું, એટલે કછી કસરત પણ ના થાય એટલે એનું સ્વાસ્થ્ય પછી, ક્યાંથી સારું રહેે
હમ સાચી વાત પેલાની ગેમો, જ જોઓ ને તમે આપડે બ રમતા હતા. સંતા કોુકડીને સતોડિય ડા દોડ ને એક કરંટયુંને, એવું બધું એટલે એમાં કેટ એટલી બધી દોડાદોડ થાય. હલન ચલન થઈ જાય એમ
હા, એજ ને
હમ, એવું બધું કરવાથી આવું બધું ઓછું થતું, હતુ અને એનાથી, ઘણા બધા ફાયદા થતા હતા, અતાર તો જો એકલો ટાઈમ પસાર કરે કોઈની જોડ વાતચીત કર્યા વગર તો એ પછી, બહાર નીકળ્યા તો એ ચીડચીડય એનું મગજ થઈ, જાય એને બહુ અવાજ કેવું ગમે નહી, છોકરુંને એમ
સાચી વાત છે.
હમ્મ
એટલે આપડે થોડું, કસરત કરવાની પણ રાખવી જોઈએ
સાાચી, વાત.
અને અત્યારે ખાવામાં પણ એવું થઈ ગયું છે, એટલે અત્યારે કેટલું બધું મિલાવટ વાળું જમવાનું આવે છે. એટલે આપડે આપડું સ્વાસ્થ્યનુ વધારે જ
હમ, હ આ કેરીન રોસ બસ ને બધું બહાર ન કેવું, બધું સેકરીંગ ને બધું નાખેલું, જ આવે દવા વાળી ફળ ફળાદ બધું દવા વાળું થઈ, ગયું છે.
આ હા.
એટલે હું, તો એવુંજ કહ, કે જો એ લોકો જેટલું થાય ને એટલું જ એના પછી, એના પર કામ બી કરવું જ જોઈએ, કે એમને જેમ કે અલગ, અલગ કસરતો કર જઈ, યોગા કરવા જોઈએ પછી, આ બધી ઘની રેમેડી આવે કે લીંબુ, જોડે સવારે ગરમ પાણી લીંબુના બે ટીપા નાખીને પીવા તો જો એવું ખાવાની જોડે, એવું બધું કરતા રે ને તો પછી બધા રોગો થવાનું, ઓછી શક્યતા એમ
હા, અને રોગ પ્ર્રતિકારક શક્તિ પણ વધે નથી, તો
હુમ તોમે કરતા હસો કસરત બસરત એવું કસુ
હા કરવી કરવાની જ ડેલી અડધો કલાક તો કસરત કરવાની જ.
બરાબર એટલે કસરત માં શું શું એટલે કરો એમ યોગા એને દોડવાનું
એટલે મેન તો યોગા જ હોય પાંચ મિનિટ યોગા કરું પછી જો વધારે ટાઈમ મળતો હોય તો પછી સ્ટ્રેચિંગ છે એવું બધું ચાલુ કરું પણ પાંચ મિનિટ કારણે એમ જવું તો કરવું જ પડે મગજ ને શાંતિ મળે અને પેલો શ્વાસ શ્વાસ કરીએ એટલે થોડુંક વધારે સારું લાગે એમ
સાચી વાત એટલે સવાર ઉઠી ને એક કલાક તો એને પાછળ જ હે ને
હા એટલે એક કલાક તો ક્યારેક જ થાય પણ મિનિમમ અડધો કલાક તો
કરવું જ પડે સાચી વાત હમ અમારે જોને સવારે ઉઠુ એટલે હ મને થોડુંક આડસુ જ છું ને એટલે સવારે ઉઠવાનું મને વેલું તો ઓછું ગમે પણ તો એું ચાલુ ને ચાલુ કામ કરતી હોય ને એટલે થોડોક કમ સવારે યોગા કરું અને પછી બધી એક્સરસાઝ સ્ટ્રેચિંગ ને એવું બધું કરી દો કેમકે મને એવું કે આપણી બોડી જેટલી શેપ માં ને એવું પરફેક્ટ રહે ને એટલું સારું આપણા માટે તો એ કરવું પછી પછી પાછું પોતું અમાર તો પેલું ઊભા પોતા મારતા જ નહી અમે બેસીને નીચે બેસીને જ મારીએ એટલે એ બધી રીતના સારું એ કાઢવું એટલે એ પોતું ઉપર કરવાું અમાર એટલે પછી ડાયરેક્ટ એક બાજુ પાણી ગરમ મક કી દઉં પાણી ગરમ મૂકી એટલે પીવાનું હ અને બહુ ગરમ ના થવા દઉં પછી અંદર બે ટીપા લીંબુ ના નાખીને પી લઉ પછી પોતું પોતું મારી દવ એટલે પચવામાં પણ ઈઝી રે પછી નીચે એટલે પોતું માર દેવા નાખા ઘરમાં ઉપર નીચે અને પછી નવા બેવું બ્રસ બસ કરીને કેમ કે હું બ્રશ કર્યા વગર જ પહેલું જ એ પાણી પી લો કેમ કે મેં જો તો એ વિડીયો કે આપણે જે બ્રશ કર્યા પહેલા જે આવી એટલે બધી પ્રવૃત્તિઓ કરે આવું પાણી પીવું ને એવું હળવું તો એ બહુ સારું એમ
હા હા એમાં બે એવા બેક્ટેરિયા હોય ને જે શરીરમાં સારા ગુણ કરે એમ
સારા ગુણ કરે હા તો પછી એવું પતે એટલે પછી ડાયરેક ડાયરેક જ પછી સીધું સવાર ઉઠીને જો તમે નહી ધોઈ પેલું જ કશું ખાધા પીધા વગર ચા પીવા ને તો એ પણ પાછું બહ જ એસિડિટી નું ઘર બની જાય હો
હા એ તો છે એટલે ચા તો નાજ પીવી જોઈએ
હમ ભલે તમે સવારે તમાર જો ટાઈમ ના હોયને ગરમ પાણી ના પીવ પણ ખાલી એમનેમ નોર્મલ પાણી તો પીવું જ પડે પછી જ કશુંક ચાબાની શરૂઆત કરવાની કો તો નાસ્તો જ કરતા હેમને વધુ નહી પણ એકદમ તો ચા પી એટલે જો આપડણે આખી રાતનું કશું ખાધું ના હો અને અંદર ગરમ વસ્તુ એકદમ જાય તો શું થાય
હા એ તો છેજ
પછી એસિડિટીન ગેસ નો પ્રોબ્લેમ થઈ જાય એટલે પછી મેં તો વિચાર્યું કે જો હવે લીંબુ એટલે સામાન્ય વાત છે કે લીંબુ આપણા શરીરની ચરબી ઓછી કરે એટલે સવારે રતે હું પાણી પીને પછી બે દોઢ બે કલાકે ચા નસતો કરું. અને પછી કેવું કે મારથી સવારનો ટાઈમ ના મેનેજ થાય ને એટલે હોજેજ પછી હું તો પાચ છો વાગે કે એવું ચાલુ મ એક્સરસાઇઝ કરું એવું કલાક કર નાખુ પાંચ વાગે હા પછી નવાનું જ હોય આપડે
હા એ તો છે
પછી હા સાંજે પછી કલાક બાર આટા મારું એક્ઝેટ એક કલાક તો મારવાના જ ગમે તે થાય
આ તો મારો જ કે જમ્યા પછી સવારે પણ લગાવાના ને સાંજે પણ લગાવાના
હમ સવારે તો હું નહી કતી કે સવારે તો મારથી ટાઈમ ને પણ હજે તો એક કલાક હું કાઢીજ લઉં છું
બરાબર છે એવું ધ્યાન બધા આપવું જ જોઈએને નાનાથી લઈને મોટાને કારણ કે અત્ય્યારે તો શું દવાઓ કરવા જઈએ તો દવાઓમાં પણ એવું થાય તો દવાઓની પણ સાઈડ ઇફેક્ટ થાય છે
હમ અને આ ત માણસો ને આ મેડિટેશન તો કેટલું બધું ઉપયોગી છે ખબર નહિ તને
હા એ તો છે જ મેડિટેશન તો બહુ જ સારું છે એ મગજ ને એટલું શાંત કરે છે ને
હમ એ એ પાછું હું યોગા જોડે કર દઉ હા આપડે ભલે ના કરે પણ બે ત્રણ મિનિટ જો ધ્યાન ધરી ર ને તો આપણું એટલું સાર્પ આપણું માઈન્ડ બને ને બહુ જ મગજ ની શક્તિ વધે આપણેે કશું ગમે તે વસ્તુ તો ભૂલી ના જઈએ એવું બધું અને આ આ લીંબુ પાણી તો હું પીઉ છું ને પછી જ મને એવું લાગ્યું કે મન કશી વાત એમ થાક જ નહી લાગતો ફૂલ લ એનર્જી લાગી એવું નહ ખાલી કેવા હતા પણ મેં મા મમ્મી ને હું કેવાની જ છું વકુ હજુ વધારુ થોડાક દિવસ કરો પછી મા મમ્મી કે કેમ થાકી ગયા થાકી ગયા એટલેમ્
હા હા હા અમે પણ પીએ જ છે ઘરમાં બેન મા મમ્મી બંને પીએ સવાર માં ઉઠીન લીંબુ વાળી પાણી તો પીવાનું જ એ તો બહુ સારો કેવાય એનર્જી આપ આપે ફેટ ઓછું કરે એના તો બઉ બધા સારા ફાયદા છે
એનર્જી આલે ને ફેટ ઓછું કરવાનું તો બહુ મહત્વનું કેમ કે આવ અત્યારે આપે હોટલ મને એવું બાર નું ખાતા હોય શું ઘર ન ખાતા હોય બધું ચીકાાસ વાળું વધારે તેલ વાળું જ હોય જેટલી વસ્તુ વધારે ટેસ્ટ ફૂલ હોય ને એ વધારે મસાલા અને તેલ વાળીજ હોય એટલું મેં ઓબ્ઝર્વ કરી છે બધી જગ્યાએ તો હવે હમારે જે એવું પાણી બાણી પી લે એટલે આપણને કોઈ ચિંતા જ ના આખો શરીર નો કચરો બધો બહાર નીકળ જાય
હા એ તો છે જ એ સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું તો સૌથી પહેલા આપે ગુજરાતીમાં કહેવાત નથી પેલું સુખ છે જેતે નર્યા સ્વાસ્થ શરીર તો રાખવું જ જોઈ ને આપડણે જ રાખવું જોઈએ કોઈ આપણું ધ્યાન રાખવા તો આવા નથી એટલા મ આપડે જેવું રાખવું જોઈએ
હવે એવું કે છે બધા કે આ નહી ખાનું પેલું નહી ખાવાનું પણ તમે ખાવ પણને અમે એવું કરતાય રહો એને દૂર કરવાનું બધું પ્રયત્નો તો કશતો પ્રોબ્લેમ ના થાય પછી પછીયને તમે પીઝા બર્ગર ખાવ બહુ નહી કેતા પણ દસ પંદર દિવસે ખાવ પણ પછી આવું જ અમે કરો ને તો તમને કશું દવાખાનું ઓછું થાય એમ પછી ના કરો તો પછી જવું જ પડે ઘડી ને ઘડી દવાખાાન
હા એ તો છે જ
કસરત ને બધી એક્સરસાઇઝ ને યોગા તો બહુ મહત્વનો ભાગ આપણી જિંદગીમાં ભજવે છે એવું મન લાગે છે અને જે રેગ્યુલર કરતો હોય ને એમને તો દવાખાને દુર જવાની જરૂરત ના એમને બધા સેલિબ્રિટી ને કેટલું બધું કરે તમે જોતા નહી શિલ્પા શેટ્ટી બધા કેટલા અલીમની બરે છે એવું બધું જીમ ને એક્રસાઝ યોગા
કરે તે પણ ખાવાની બધી ખાવાની વસ્તુ નુકસાન ના કરે બધી ખાઅમુક ખાવાની વસ્તુ તો આપણને એમ જ સ્વાસ્થ્ય સારું રાખવામાં જ મદદ કરતા હોય એવું જ હોય એટલે આપ બધા નઈ કહેતા કે આનો જુસ પીવો જોઈએ પાલક નો જ્યુસ પીવો જોઈએ એટલે અમુક શાકભાજીને એવું હોય એટલે એમાં સારા વિટામિન પ્રોટીન મળતા હોય એટલે આપ આપે એ તો ખાવા જ જોઈએ એમ
હમ હમ હમ.
ખાન પાાનમાં પણ એવું જો લેતા હોય
કરતા કર તો કેવાની જરૂરત જ ના પડે હું તો એવું જ માનુ બધા પોતપોતાની રિતના કરતા જ હોય. એટલે સારું સારું
હા હા મળીએે મળીએે મૂકું
હા.